હાય
હાવ મજામાં તમે
મને બી મજા છે જમી લીધું
હો ક્યારનું તમે
હવ ક્યારનું મેં બી
હા ઘરે કેમ છે બધા શું કરે છે
બધા સુતા છે ને બધા
અહિયાં પણ બધા બરાબર છે શું જમુ
અજે ત ઈડલી સાબાર તે
પાવભાજી
વાહ
હા
ચાલ આપડે આજે એક ટોપિક ઉપર ડિસ્કસ કરી
હું
આજકાલની બદ્ધતિ આ એક વધારે કિંમતી વસ્તુ કઈ છે બધાની બધાની
પૈસા
હા પૈસા આજકાલ જે જો હોય પૈસા પાછળ ભાગે છે બધાને પૈસા જ જોઈએ છે સાચું કે નહી
હા એ તો સાચું પણ પૈસા વગર કઈ જિંદગી છે જ નહી ને
આ બધા માને છે કે પૈસા વગર કઈ થતું જ નથી. પૈસા જ બધાથી મહત્વનું છે. પૈસા પૈસા જ કરે છે આખો દિવસ. સેમ
એ તો છે તો કમાવા બી કેટલા મોકા છે ને ઉડાડવા તો કેટલા સહેલા છે.
હા એટલે જ આજે એક એવો આપડે વિષય પસંદ કર્યો છે જેના પર બધા લોકોને અલગ અલગ અભિપ્રાય હોય છે
હા એ તો છે
હા એ વિષય છે કે પૈસા સુખ ખરીદી શકે છે કે નઈ
એમ જોવા જાવ તો એમ પૈસા સુખ ખરીદી શકે છે પણ તમે એને કયા રસ્તેથી વાપરો છો એ માયાને રાખે છે.
આઈ લ મીન્સ ખરીદી શકે છે એમ
હા એમ તો ખરીદી શકે છે.
પણ તો તમે એમ કો કે પૈસાથી તમે સુખ મળ મળે. તે કેવી રીતે મળે?
પૈસાથી તમે મોડ જીવી શકો. પૈસાથી તમે સારી સારી વસ્તુ ખાઈ શકો છો.
પણ સુખ તો આપડે આપણા ફેમિલી સાથે કે આપડા ફ્રેન્ડ કે મિત્ર સાથે કે રહે એનાથી મળે શું તમને પૈસા વાળો સુખ વધારે હોય. કે તમે પરિવાર સાથે છો એઈ સુુખ વધારે હોય.
હા, તમારી વાત સાચી. હવે, પરિવાર હોય એ ત્યાં પૈસા ના હોય. કોઈ પાસે જમવાનું પણ ના હોય. જમવા માટે પૈસા ભી ના હોય ને ભૂખથી મળતા હોય ફેમિલી શું કામની.
હા, તો એ તો ભલે પણ તો એ કમાવો એ સારી રીતે. કમાઓ પૈસા.
તો ગરીબ કેમ કેવાય? જેમકી કમાવી નથી શકતા. ને અમીર માળનું તમે જોજો. ઈ ગમે ત્યાં ગમે કરી શકે છે. ગમે ત્યાં ગમે ત્યાં કઈ જઈ શકે છે. ગમે એ ગમે ખાઈ શકે છે.
હા, પૈસા તો આપડે ભલે, સુખ ખરીદી શકાય. પણ અ જો તો તમારે કેવાનો મતલબ એમ છે કે જે અમીર નથી. ઈ સુખી નથી. એમ જેની પાસે પૈસા નથી સુખીના કેહેવાય.
એટલે મીન્સ એની ફેમિલીથી એમ સુખી પણ આમ પૈસા ના રીતે જોવા જાવ તો નહી.
ઘર તો પૈસા જ એટલે સુખી તો એ સુખી જ કેનાને પૈસા નથી પણ તો બી સુખી તો છે ને સુખ એટલે સુખ. સુખનો મતલબ શું? આપણા જીવનમાં. કે આપડો પરિવાર આપડે સાથે જ છય પરિવાર સાથે છે. જમવા મળે છે. રહેેવા માટે સારું છે. અને આપડે કપડાં પહેરી છીએ ઈ સુખ છે. તો પછી કેમ આપડે ખરીદી શકીએ. એમ આપડે કઈ તો પૈસાથી.
તો પૈસા જ ના હોય તો તમે રહ્યો છે. એમમાં પૈસા જ ના હોવ તો તમે પહેરો છો ને, પૈસા જ ના હોવ તો તમે ખાવ છો.
હા, એ તો છે પણ એટલા પૈસા તો હોય પણ ઘણા પૈસા હોય તો
ઘણા પૈસાઓ તો તમે ગમે કરી શકોને. હા, એક રીતે તમે સાચા છો. કે હવે- પૈસા હાટું ઘણા માને કમાવું પડે એટલે એ ફેમિલી થી દૂર બી રેતા હોય તો એના માટે ઈ નથી સુખ.
એ તમારી વાત સાચી કે એ ગરીબ સારા છે કે એના ફેમિલીમાં જ ખુશી હોય ને પૈસા ન હોય ને એટલું કઈ હોય નહી. એને મળતું હોય એટલામાં એ ખુશ થઈ જાય પણ મેનોમ જોવા જાવ તો- ખુશો આપડે આ ફેમિલી વગર ના બી કહી શકીએ. કેમ કે એ મે એની મોડન લાઈફ જીવી શકી છે. ખરા બ્રાન્ડેડ કપડા પહેરી શકે છે. સારું સારું ખાઈ શકે છે. એને મજા આવે. ત્યાં રહી શકે છે. મજા આવે ત્યાં ઘુમી શકે છે. મજા આવે એના સાથે ઘુમ શકે છે.
હા, હું બી ઈજ અઘરી કરું છું કે પૈસાથી શું ખરીદી શકે. કે બીજું આપડી કન પૈસા હશે તો આપ સુખ આપણા માટે શું ભલે પરિવારનું સુખ હે પણ બીજો સુખ એ આપણે બધા સપનાઓ પૂરા થાય, આપણે જે ચાહતા હોય. આ મને મળે, તે મળે ઈ પૂરું થાય તો પૈસા હશે તો જ પૂરું થશે? તો જ આપણે ખુશ થશું.
હા, એ બી છે પણ હવે એક વસ્તુનો સાઈડ ઇફેક્ટને એ બી છે કે વધારે પૈસા હોય ને ઈ માણને કઈ ને કે એનું બધું મોડર્નનું જરૂર હોય. ઈ એના ફિઝિકલી કામ ન કરે. મેન માં જે ગરીબ હોય ને એના ફિઝિકલી કામ કરે. રાઈટ આપડે જોયું હત તું જે મોર્ડન હોય એના ફોનમાં જ નાખેલા હોય કામમાં એના કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં કે એનમાં જ હોય. બાકી તમે ઓના ગરીબને જોજો ઈ એના ફિઝિકલી કામ કરશે. ઈ ધૂપમાં બી કામ કરશે.
જેની પાસે વધારે પૈસા છે. ઈ પૈસા પાછળ જ ભાગશે કે વધારે પૈસા કેમ કમાવ. અ પછી એટલું પૈસા પાછળ ભાગી જશે કે એના પરિવારને ભૂલી જશે. એટલે પરિવારને એટલો સમય ના આપી શકે એના બાળકોને કે એના ફેમિલીને એટલો સમય ની આપે. એ ઈજ જોશે કે હું વધારે પૈસા કેવી રીતે કમાઈ શકું. વધારે પૈસા લાઈન કે મારા ફેમિલીને ખુશ કરી શકો. ઈ પૈસા કમાવાના ચક્કરમાં એના પરિવારથી દૂર જત તો રે છે. આમ જેની પાસે ઓછા પૈસા છે ભલે એ બધાંયના સપનાઓ પૂરા નથી થતા. પણ જે હે આપણે જરૂરિયાતતી વસ્તુ જમવાનું, કપડાંને છત ઈ હોય છે. અને એના પરિવારથી ઈ જોડાયેલા રહેે છે.
હા એ વાત તમારી સો ટકા પણ અમુક ટાઈમે કેવું થાય કે જે વધારે પૈસાવાળું હોય ને અગર એ એકદમ લોસમાં હાલ્યું જાય. એકવાર તો ઈ ડિપ્રેશનમાં હાલ્યું જાય. ને એમ જેના પાસે પૈસ પૈસા ના હોય ને અગર ઈ લોસમાં જાય ને તો તમે એને જોજો ઈ જરાય ડિપ્રેશનમાં નહી જાય. ઈ ઓર મહેનત કરશે એને એમ હશે કે હજી હું મહેનત કરીને કરી લઈશ. પણ જેના પાસે પૈસા હોય ને એટલું વધારે મેન્ટલી પ્રિપેર થયેલું ના હોય કેમ કે એને બધું તૈયાર મલેલું હોય.
હા ઈ છે.
હા તો એમ કે એને એટલું ઓલું ના હોય પૈસાવાળા કને એ બહુ નાજુક હોય. પણ આ ગરીબને તમે જોજો ઈ મેન્ટલી બહુ પ્રિપેર હશે. કે આમ થશે તો હું આમ કરીશ આમ થશે તો હું આમ કરીશ.
ને પૈસાની વેલ્યુ એને જ હે જેને એકધમ શૂન્યથી દ પોતાનું સ્ટાર્ટ કર્યું હોયને એટલું કમાઈને આગળ વધ્યો હોય. જે પોતાના બાપ દાદાનો ધંધો હલાવતા હોય. ને જરીએ મહેનત ના કરી એને પૈસાની વેલ્યુ હશે જ નહી. ને ઈ એવા બે ફાલતુના ખર્ચા કરશે એના માટે પૈસો જ બધુ હશે ને પૈસાની જરી ભી કિંમત ની હોય.
હા એ તો આપડે જોઈ જ શકીએ છીએ ને હમણાં બારમાં ને કેટલું બધું દારૂ પીને જ છોકરાઓ નાચે છે, ડીજે પાટ ટીને એ તો એ મોટા માણસોના જ એટલે જેના પાસ સે વધારે પૈસા હોય એના જ બેટા હોય ને આપડે કહી શકીને એવું. અ બીગડેલો અરે ઓલી હા ઈજ. બડી બાપ કી બિગડી હુઈ ઓલાદ.
હા જે ન એ બધું. પૈસા હોય એટલે એ લોકો વેલ્યુ ના હોય આમ ગરીબ ના દીકરાને ખબર હોય. કે મારા પપ્પા પાસે પૈસા ને તો આટલી મહેનત કરે છે. એને બધું દેખાય છે કેમ પપ્પા કેટલી બધી મહેનત થી કે એટલી બધી કઠિનાઈ હતી પૈસા લાવે છે એટલે એને હરેક રૂ એક એક રૂપિયાની કિંમત હોય આ મોટા જે હોય પૈસા વાળા એ લોકોને એટલી કિંમત ના ખબર હોય પૈસાની. એને દેખાય જ નય જોવે જ ને એના પર ભાર જ ના પડ્યો હોય.
હા આપડે એ બી જોઈ શકીએ છે કે જે ગરીબ હશે ને એનું છોકરું નાનું હશે ને ત્યારથી કામ કરશે પણ જે અમીર હશે ને એનું છોકરું જેને હક પણ જેટલું થશે ને એનાથી મોર મોર કામ કરવાનું ચાલુ કર કેમકે એને કઈ પ્રેશર જ નથી આપતા એની ફેમિલીવાળા
આ એ જ ને એ લોકો સમજતા જ નથી કે આ થોડાક વહેલા ગડી તો મોટું થઈને સારું બને આ હવે ડાયરેક્ટ તો થઈને ભાર દઈ એના માંથી તો એને શું ખબર પડે એને કેમ આવડે એને પેલાથી થોડીક ટ્રેનિંગ આપવી તો એનાથી થાય
હા ને એમાં ગરીબ નો દીકરો એને જોયેલો હોયને એના પપ્પા ઉપર દયા બી આવે કે બા પપ્પા કેટલું કામ કરે તા ને પછી ઈજ બધો ખર્ચો લાવે તો એ ઈ બી એની મહેનત કરાવવામાં હેલ્પ કરે ને એમાં અમીર બાપની ઓલાદે કય જોયું જ ના હોય જે પૈસા વાળા હોય એને કઈ જોયું જ ના હો તો એને હોયું શું? એ લોકો પૈસા જ ઉડાાડવામાં હોય બારે ના ફ્રેન્ડ કરતા બધા ગુમે ખરેખર ખાવા જાય સુતા હોય દસ દસ વાગ્યા સુધી તો એને શું ખબર પડે કેટલી મહેનત કરે છે એન પપ્પા
હા એને તો એને શું હોય કે બહાર જવા પપ્પા થી પૈસા લઈ ને નીકળી જાય એટલે તો ખાલી ફોન ફરવા ના હોય ને બસ પૈસા વાપરવાના જેની બી વેલ્યુ ના હોય કિંમત ખબર જ ના હોય પૈસાની
હાને એમાં બી એના પપ્પા પાસેથી પૈસા માંગે તો એના પપ્પા ના બી ના પાડે ને છોકરો એમ કે મને આટલા ખબર તો એના પેરેન્ટસ એનાથી હેલા જ આપે.
એટલે એના પેરેન્ટસ પેરેન્ટસ ને ભી એમ થાય ને કે એ લોકો દુઃખ જોય હોય તો આવડું કમાય છે તો એ દીકરા વાપરે પણ એને એમ ના થાય કે આ થોડુંક એ થોડુંક ઘસાવે એના છોકરાઓને તો એને ખબર પડે.
એને એ તો ખબર ના હોય ને કે હું આમ એને હેલા પૈસા આપીશ તો એના ઉપરની શું ઇમ્પેક્ટ પડશે.
હા એજ ને થોડુંક એ લોકો ને બી સમજવું જોઈએ.
હા એજ ને
આનાથી જ કે પૈસા આ ખુશી ખરીદી ભી શકે ને ના ભી એમ બંને મિક્સમાં છે બધા ન અલગ અલગ અમાર વાત છે બધાને પોતપોતનો ઓપિનિયન છે.
હા ને જી ફેમિલી ફેમિલી બેકગ્રાઉન્ડ હોય એના ઉપર બી ડિપેન્ડ કરે એ બધું
હા ઠીક હે ચલો બાય.
બાય બાય.